હેલો
અવે જય લક્ષ્મી નારાયણ બેન કેમ છો તમે
જય લક્ષ્મી નારાયણ ભાઈ બસ હું એકદમ મજામાં છું તમે કેમ છો.
અમે મજામાં છે મજામાં છીએ ના
બરાબર હા ઘરે પણ એકદમ બધા જ મજામાં છે તમારે ત્યાં કેવા છે બધા ફેમિલી મા
હા બધા અહયા બ બધા મજામાં છે ને ખાય પીને જલસા જ હમણાં કેરીની સિઝન આવી છે તો બધા કેરી સિઝન કેરી ખાયરા શે સવારાની
હા અહિયા પણ એવું છે હમણાં સીઝન છે તો કેરી તો હોય જ
હમ હમ હમ સારું ના લાખ બસ કઈ ની આ સ સવારે સાઈટુ ઉપર જવને સવારથી લઈને સાંજથી સાઈટ ઉપર ઉપર જ હોય આમાં શું બિલ્ડરનું કામ હોયને એટલે પછી અમને સવારથી લઈ સવાર તો એને નીકળી જવું પડે સવાર થાય એટલે
હા બરાબર છે કામ હોય એટલે તો આપણને ડેલી જવું પડે હા
હમ કેમકે અમે લોકોના સપના પૂરા કરીને એમને ઘર લેવા માટે
યેશ ડેફિનેટલી સારું છે સારું છે બહ સારું છે તમારું કામ બી એન તમારા જે અ કેવાયને તમારા વિચારો બી એકદમ સારા છે. બોવ સારું છે.
કયુ થેન્ક યુ બેન થેન્ક યુ અને તમે શું કરો છો.
હું બસ એની મને મારી ઘણું બધું મારામાં એવું પેશન બી છે જે મને બઉ શોખ છે મારી હોબી પણ છે.
હમ હમ તો એ કઈ છે જો મારું હોબીને આમ ટ્રાવેલિંગ કરવાનું ફરવાનું પછી બ બુક્સ વાંચવાનું પછી ટ્રેકિંગ ઉપર જવાનું ગાડી હાલવાનું પછી એને મવી જોવાનું અને ઘણું બધું શોખ તમે કો ટ્રાવલિંગ તો ટ્રાવલિંગ કરવાનો મને બહુ શોખ છે
મને નવી જગ્યા એક્સપ્લોર કરવાનો બહુ શોખ છે મતલબ ત્યાંને લોકોનું કલ્ચર કેવું ત્યાંના લોકોને કેવી રીતે મતલબ ભેગા મળી ને રના પછછ ત્યાનીિયાના જ અમલા ફૂડ જમવાનું કેવું છેને બધુંને કે તો ત્યાંનો ઇતિહાસ જાણવાનો પણ મને બહ જ શોખ છે અને બીજું એ પેશ હા
ટ્રેકિંગ પર ગયા છો
હવે ટ્રેકિંગ એ ઉપર ગયો છું ને બેન અમારે અહીંયા નજીક જ મતલબ મારા જે સાઈડ ઉપર જવરો ને એની સાઈડ થી નજીક જ ને ટ્રેકિંગની જગ્યા ચાંબર ત્યાં અમે કરી સવાર છ કે સાત નીકળી જાય ઘથી તો પછી ત્યાં અડધો કલાકમાં પહચી જાય પછી ત્યાં નીચે ગાડી રાખી દીધ પછ ઉપર અમે ટ્રે ચડતા જએ ડુંગર માં
ઈ ડુંગર કેટલી હાઈટ ઉપર હશે
આમ તો વધારે હાઈટ ઉપર નથી એને એટલે એટલે હમણાં અંદાજો મને નથી પણ છે થોડુંકને
બરાબર મારે બી ટ્રેકિંગ કરવું મને પણ બહ જ શોખ છે એટલે શું છે કે ચોમાસામાં ટ્રેકિંગ કર ની બહ જ મજા આવે કેમકે શું છે અમારે અહં હું કચ્છ થી જુ તો કચ્છમાં બી કેવું છે કે અહિયાં ડુંગર ર હોય ને તો એના પર અમે ચોમાસા ના વધારે જઈએ ટ્રેકિંગ ઉપર કેમકે શું છે કે ઉપર જઈને જે નીચેનો નજારો જોવાની મજા છે ને એ તો કઈક બહુ જ અલગ છે ભાઈ બહુ જ મજા આવે કેમ કે શું છે કે ચોમાસામાં પૂરું ઘાસ સુી ગયું હોય લીલું છમ થઈ ગયું હોય અને જે ઉપરથી ડુંગર ઉપરથી જોવાનો જે વ્યુઝ હોય ને એતો ખતરનાક હોય ભાઈ
બ બ જ બહ જ મજા આવી જોવાની ઇનફેક્ટ બે વર્ષ પહેલા હ એન્જીિનિયરિંગ કરીને જગ્યાએ મતલબ આપણા અહીયા હું જે રહ્યો રહું ને ઘરે ત્યા ને અડધો પોણ કલાક લાગી ત્યાં પહોંચતા ત્યાં અ સવરનાને રાતના બાર વાગે નીકળી ગયા હતા ત્યાં પછી ત્યાંથીને જ્યાં ત્યાં એન્ટ્રી થાય ને ત્યાં ટ્રેક ઉપોચાડવાનું ત્યાં અમે બસ રાખીને ત્યાં ત અમે હાલી હાલીને ગયા હતા પછી જય્યારે રિટર્ન વળ્યા ને ત્યારે પછી અમને એમ લાગ્યું કે હ આટલું હાલે તો અમે હજી એ રસ્તો ખૂટતો નથી ખૂટતો નથી તે હજી કેટલી ક્યારે આવશે રસ્તો ક્યારે આવશે રસ્તોને ત્યારે પછી ખબર પડી કે આટલું હા થયો મેંને રાત
બરાબર હ સાચી વાત છે.
તમારી ક્યાં તમારા કયા કયા ના હોબીસમાં રુચિ તમને ઇનફેક તમને શું
અ મને તો ઘણું બધું કરવું ગમે અ જેમ કે અ મને લોંગ ડ્રાઈવ બી બહુ ગમે પ્લસ સિગિંગ નૂ ફેવરીટ હોબી છે પ બીજું ક તો મને હા અ રીડિંગ પણ પછ બધી હોબી છે બધાથી સ્ટ ફેવરેટ મારું સિંગિંગ છે.
આનાથી પેલા તમે ક્યા કે ના ગાય છો કે જેગે પાર ગ તમે
હા એટલે અમારે અહિયાં કેવું હોય છે કે અમારું જે ગામડું છે ને- એમાં કેવું હોય છે કે અમારી જે સોસાયટી છે એમાં બધા લેડીસો ભેગા થઈ અને કોઈ એક વાર તહેવાર ઉપર આમ ભજન ભજન તમે સાંભળેલું હશે ને
હા તો એના પ્રોગ્રામ કરે છે એક દિવસ ભજન માટે જેનાથી શું છે. મ સત્સંગ પણ થાય અને બધી લેડીસો સાથે મળીને આમ ભજન સત્સંગ કરે એવી રીતે તો એમાં હું જતી જઉં છું મારા મમ્મી જોડે તો એમાં કેવું હોય છે કે અ બધા ભજન ગાય લોકો તૈયાર કરી આવે ઘરે થી તો હું બી અહિયાંથી અ તૈયારી કરીને જ જઉં તો ત્યાં જઈને હું પછી અ ભજન ખાવું એમ તો બધા ત્યાંના જેટલા બી લેડીઝ આવે ને બધા એવું જ- તારું આટલો સરસ વોઇસ છે તો તું કે આ આ પેશનમાં તું આગળ કેમ નથી જતી એમ. બટ મેં કીધું હવે મારા પપ્પાનું સપનું હતું કે હું નર્સ બન તો પછી બધું તો નાશ થઈ શકે એક જોડે તો મે કીધું ઠીકછે બાય સાઈડ આપ કરી શકીએ એમ નહી તો મારું તો પહેલે થી સપનું જ હતું કે હું સિંગિંગ ફિલ્ડમાં જ જઈશ કેમ કે મારો વોઈસ બી સારો છે અને મને કરવું પણ ગમે એમ એટલા માટે તો હવે હું વિચારું છું બાય સાઈડ કે મતલબ ફોનમાં એવી એપ્લિકેશન પણ આવે છે કે જેનાથી આપણે શું છે કે સિંગિંગ માટેની પ્રેક્ટિસ બી કરી શકીએ અને એમાં કેવું છે કે સામે આપડા બીજા લોકો બી હોય આપ- આપણી સામે જે લોકોને સિંગિંગ નો શોખ હોય તો આપણે કેવું ટ્રાય કરવાનું એમ ટ્રાય બેસ હોય અમે જોયું છે ઘણી વખત યુટ્યુબમાં તો મારી ઈચ્છા છે કે હવે હું એ ફિલ્ડમાં બી થોડું થોડું આમ ઇન્ટરેસ્ટ લઉું એમ અમારે અહિયાં તો કેવું હોય ભાઈ કે નવરાત્રી હોય ને અ ત્યારે બી અમારા અહીં ગાય કલાકાર ને લોકો પણ આવતા હોય છે પણ અમારા ગામ ના જે લોકો છે ને મોટા વડીલો છે એ લોકો ન સજેશન શું હોય છે. કે આપડા ગામની બેન દીકરીઓ છે કે ભાઈ બહેન છે કે કોઈ પણ એવા જે લોકોને ગાવામાં શોખ છે તો ઈ લોકો ફસ્ટ માટે સ્ટેજ ઉપર આવે જેનાથી શું છે કે આપણા સમાજનું નામ પણ રોશન થ અને એને એક પ્રેક્ટિસ પણ મી જશે કેમ કે બહુ મોટા પ્લેટફોર્મથી સ ના થાય નાના નાના થી આપણે શરૂઆત કરી શકીએ તો અમારા ગામમાં આ બ. સારું એવું સપોર્ટ સિસ્ટમ છે એમ
સારી સાચી વાત છે બહુ સારી વાત છે તમારે ગામ એટ ગ જા એમ લાગે છે તમારા ગામ વાળાને બહ સપોર્ટ કરે છે તમને મતલબ જે ઇનફેક્ટ જે બધા ને સપોર્ટ કરે છે જેને જે પણ ફ એને બધાને સપોર્ટ કરે છે જેથી કરીને ત્યાં એક નવી સુરત એક કઈ આપ તક મળી છે એક સ્ટાર્ટિંગ પોઈન્ટ મળી છે એને જેનાથી આપણે એ ફિલ્ડમાં આપણે આગળ હજ વધી શકીએ
હા એટલે એ પછી અહિયાં કેવુંય કે સમાજના જે લોકો છે મોટા મોટા મેન લોકો હોય પ્રમુખ ને એ લોકો તો એ લોકો ને વાત કરી છે તો એ લોકોએ કીધું ક જ વાંધો નહી તમે બેફિકર અહિયાં આવી જાાવ અને તમારું જે પફોર્મન્સ છે એ અહિયાં બતાવો તો શું છે કે તમારી બી પ્રેક્ટિસ થશે તમારો જે ડર હશે એ બી એક લેવલથી નીકળી જશે અને તમે એક દીકરી તરીકે આપડા ગામ નું નામ નામ બી રોશન કરશો એમ તો એ રીતે સારું એને અમને રિસ્પોન્સ આપ્યો છે અને અમે બહુ ખુશ છીએ તો બદલે કે આ વ નવરાત્રીમાં કઈક વિચારીએ એમ
હમ હમ સારું ના ના બેન તમે એને કરી લો એક મારું સજેશન એ છે કે તમને કે તમે એક વાર કરી એ કરી જ લો જેથી કરીને શું અંદરથી તમને એને એક કોન્ફિડન્સ આવે એક ભરોસો આવે કે એને હું પણ એ કરી શકો છો આ કામ
હા વિચાર અને કરીને બતાવી એટલે ખાલી વાતોથી જ નહી બટ એમ કરીને લોકો માં થાય કે ના સાચી વાત છે
હમ ઇનફેક્ટ એને જો અગર સમાજ વાળા એને આ અ એના આપનાવા મડી જાય ને કે આપડી ગામની જ દીકરીઓ ના અગર જો પેલા પ્રેફરન્સ એમને આપી કેં ઈ સ્ટેજ ઉપર આવીને ગાય તો આપડુ શું ગામ નું નામે એ એને સચવાઈ જાય રોશન થાય ઇફેક એ લઈને જે પણ ગાયક કલાકારને બોલાવી એમને જે પણ અ નક્કી કર્યું નવું દિવસના જે પણ થતા હોય એના પૈસા આપણે એને આપી એને એના કરતા હા
મજા આવી અને તમે સારા સારા
ભલે ભલે ચલો ઓકે બાય